હલો.
હા શું કરે, કેમ છે?
મજામાં કઈ નઈ બેઠી હતી, તું શું કરે?
મેં બી થોડું કામ કરતી હતી, કોલેજ થી આવી પછી હમણાં બેઠી હતી.
અને જમવાનું.
જમવાનું મમ્મી બનાવતી છે.
તું એને હેલ્પ કરે.
કોઈ કોઈ દિવસ કરું કોઈ કઈ દિવસ નહી કરું.
બરાબર તે બાજુ વરસાદ આયવો તો.
થોડુંક એક ખાલી પાંચ મિનિટ.
વાહ.
કઈ આટલું તાપ હતું કોલેજમાં આટલી ગરમી લાગે.
હમ્મ હમ્મ.
બહુ ગરમી છે ખાલી પાંચ મિનિટ નું વરસાદ આયુ પછી બંધ થઇ ગયું.
બરાબર ત્યારે તો આ બાજુ સારું છે.
કેવું છે?
અમાર જંગલ વાડો વિસ્તાર એટલે હારું
હમ્મ તમે લોક કોલેજ કેરથી આવાના.
મેં તો કાલે આવાની.
હા તમારું એ પ લઈને જ ફરું છું મેં બુક ના અંદર પાસ.
અરે મેં ઘરે હતી ને તો મેં આવ વવા કરતી તી પણ મારે બે ત્રણ બસ બદલવા પડે એટલા માટે આજે રોશની ન અહીં આવી ગઈ એટલે કાલે આવી જ જવા
બરાબર બાકી બધા ઘરમાં કેવા છે?
બધા મસ્ત ખાઈ પી ને.
શું ખાધું તું એ?
હજુ નથી જ્યમાં હજુ તો સા
નહી એમ જ એમ જ કઈ બી કઈ તો ખાધું હશે ને.
જસ્ટ વેફર ખાધી હતી.
હા મેં બી વેફળ લઈ છે મેં બેગમાં જ છે હમણાં સુધી.
હમ્મ તે ભી નાની જોડે લડાઈ કરને પૈસા માગ્યા તો મને આપો જ.
હું હું
આટલી મોટી થઇ ગઈ તોભી દસ રૂપિયા માટે હું.
એવું આટલું ગરીબ થઈ ગય છે આ દસ રૂપિયા.
હોય ગરીબ.
હમ હા મને ફર એ બેઠી છે એમ હમણાં કોઈ બનાવા ગયેલી કિચનમાં બની ગયું એટલે ઉપર આવી ગયો હમણાં પવન લેવા ગરમી બહુ છેને
બરાબર એમને પરફેક્ટ આટલી ગુજરાતી નની આવડે ને
હા એમને નહી આવડે.
તારું એકદમ મસ્ત છે.
હા એટ એટલે એ બોલે ગુજરાતી પણ થોડું એકદમ પરફેક્ટલી નહી આવશે એમ.
એ જજ મેં કોઈ વાર સાંભળ્યું પણ નથી.
હા મેં તો ખબર નહ કેમ બોલું બટ બોલું.
હમ તારા પર સૂટી ભી કરે.
હા થોડું એમ બોલવાનું ને
લાગે પણ ગુજરાતી છે એમ લાગે જ ને કે બહારનું હ સાચ વા
બોલ બીજું દિવસ કેવું જાય છે.
દિવસ. ઘરે તો કોઈ કામ જ નહી ખાવાનું બનાવાનું બધાને ખવડવાનું એ જેલુ રટ બસ બીજું કઈ જ ને કોલેજમાં મજા આવે.
હા હવે ઠીક છે ઠીક ઠીક ઠાક હવે હું મજા કરું ક્લાસમાં કરવા બોલ ભંક વાક કહીને ફળ જાય તો હાલ વાત વાત અલગ
ડોલી આવેલી.
એ કા આવતી છે.
અરે એને મે એને મેં કીધું તું એક દિવસ આવ ને તે રોલ નંબર લેતી જા.
એ તું નવ ખબર નવું લિસ્ટ આવ્યું છે એમાં એમજ મેં જોતી હતી કે કોનું નામ છે તો એનું તો એ નવું લિસ્ટમાં ભી નામ નથી.
હજુ નવી લિસ્ટ આવી
અરે એમાં તારું બી તો રોલ નંબર છે નવું લિસ્ટમાં
અચ્છા મેં તો નથી જોઈનેવી લિસ્ટ
અરે એક મોકલેલું જયારે તું તારું રોલ નંબર એમ માંગવા ગયેલી ને એના જ કદાચ એક દિવસ પછી આ મોકલેલું. તો એમાં તારું રોલ નંબર બી હતું તો મેં વિચાર્યું એનું બી શોધું તો એનું તો મને નહીં મળ્યું.
સારું કોઈને મને ભી મોકલજ ને મેં તો નથીું મને તો એવું લાગ્યું ટાઈમ ટેબલ વાળું જ. ખાલી મગાયલું છે.
નહી નહી મોકા એલું બટ એ નવામાં બી હવે એનું નામ નથી તો એને ટેન્શન નથી થતું હવે.
અરે એનું ટેન્શન મને ટેન્શન થાય એનું નહી આવે તો જોઈ જોઈને
એજ કે મને એવું થાય કે કેમ નથી કઈ બોલતી કઈ આવતી છે. એટલે થોડુંકવી એ કેમ નથી થતું. મેં હામેથી નથી પૂછતી એ એ દિવસ થી એ જ જયારે મને બોલાયલી એ નહી આવેલી પછી કોઈ રિસ્પોન્સ બી નહી આવે. એટલે મેં નહી પૂછતી કઈ બી હવે.
અને મને એવું થયુ એ કે એને ગ્રુપ માં એડ કર્યું હોય તો આવી હોય કોલેજ
ના એમ જ કર્યું મેં તો બધાને એડ કરતી હતી પછી વિચારું એને બી કરો એ બી તો માર્કેટ ટિંગ વાળી છે.
બરાબર
કે કે એક નથી એને કોઈ પૂછતી છે તો મેં શું કરું
હમ્મ પણ આટલું થોડો રોલ નંબર તો લઇ જવો જોઈએ. તે તો પછી આવે નહી આવે એક્ઝામ માટે
સહી લાઇટર પછી નઈ આવશે તો વાત અલગ
એજ બાકી હવે છે ને ઓફિસ માં
હવે તો એને બઉ ખીજવાળે એને કેમ કે નવું લિસ્ટ બી બનાવી દીધું પછી આવશે તો પછી એ લોકો કોઈ પાછું પાછું લિસ્ટ મોકલે. કલ સ તે લોકો ખીજવા છે જ હવે
પૂજાબેન ના અંડરમાં જ છે તો બધું ગઈ વાત એની તો
નવુ લિસ્ટ ની આવું હોત તો કરાવી લેતા તો સારું રેતે હવે તોને હું બી મોકલી દીધું એ લોકોએ
હમ્મ.
એ બી જયારે તું તું આવેલી નેના એક દિવસ પછી તો કેટલા દિવસ થઈ ગયા હવે તો.
એજ મેમ કહેતા જ હતા કે દર વખતે નવી લિસ્ટ બનાવ કે તમાર માટે એટલે મેં ગઈ ને સાહેબ મારા માટે અલગ થી કર્યું હતુ
મને લાયગુ કદાચ. લિસ્ટ જોઈને આવશે કોલેજ એમ કરાવા એનું નામ નથી બટ એ તો તો આવ નથી આવતી. કઈ ના કઈ પૂછે છે કઈ બી નઈ.
પછી કેસે કે મને ખબર ની હોતી. સીનીયાર આપડે એટલું
પછી હવે હમણાં કોલ બી કરે તો કદાચ ઉચકશે ભી નહી મારો કોલ.
એ જ
મોર્નિંગમાં ક મુશ્કેલથી ઉચ્કેલે રાતમાં તો જરાક બી ન ઉચકે.
હમ્મ.
હું ફાયદો પછી
મારે ભી તો અમુક વાર રીલ્સ મોકલ એના રિપ્લાય ને રિએક્ટ કરી આપે ક્યારેક
એજ. મેં એને કેટલી વાર કેવું કોલેજ કોલેજ તો પેલા હા કે પછી કોઈ કોલ ની ઉચકે કોઈ મેસેજ ભી ની કરે કે ની આવાની એમ કે દઉં પછી કોને ગુસ્સા ની આવસે
એજ.
મને તો નાલી નાની વાત પર આવી જાય.
હમ્મ. સાંભળને કાય કાલે તું આવશે તો ડેપો થઈને આવજે ને પછી આપડે મારું પાસ બી કડાવી જ લઈશુ. કોલેજ જતા પહેલા
એવું.
શ કઈ હમ્મ
હારૂ
એટલે ભાઈ ડેવોપથી પાસ કરડાવી ને હમ્મ હમ્મ
હા ઠીક છે. કાલે હવું એ જીરો લેક્ચર છે.
કેટલા‌ વાઞે
સાડા અગિયાર કેમ કે એ કરવું જ છે કેમ કે લાસ્ટ ટાઈમ મેં ની કરેલું તો મેં ગેલી ને આખું ક્લાસ ફૂલ હતું બીઆરએફ નવ છે. એટલે એટલું બધું લખાવે ને ખબર ને બીઆએફ હાર્ડ સબ્જેક્ટ છે એટલે
બરાબર
બો લખાવે લોન- એ તને ખબર એ હા એનું પેપર તેવું એ ખબર એમાં તું બનાવીને બી નહી લખી શકે ઈંગ્લિશ માર્ક્સ ની આપે એ બેઠા બુક નું લખવું પડે એવું સબ્જેક્ટ છે બીઆરએફ
એ દિવસે ખબર પયડી એમ કે બધે ડેટ વેટ પૂછે. હમ્મ
નહીં મેમ છે,
હા તો વાંધો નહી જઈશું આપડે,
ખતરનાક નથી, ખાલી આ ક્લાસ માં આવી ને થોડુંક હા એમ થાય. પછી એમ હસાવે બધાને,
હમ્મ
અને આઈ ટ્રેન સોરી,
નંબર હા કંઈ નઈ.
સાંજના બેન આવે એના હાથે બેસવું,
સંજના ના આવે હોસ્ટેલ મા થઈ ગયું એનું,
હા,
સારું ને હમ્મ કાલે દસ વાગ્યા સુધી પહોંચી જવા,
હા.
સવારની બસ માં આવા એટલે તું ક્યારે નીકળશે ઘરેથી
મેં અગિયાર વાગ્યા સુધી નીકળા,
હમ્મ તો ડેપો એથી જ નીકળશે ને,
હા,
તો પછી ડેપો એટલે પાસ કડાવી લેશુ ની તો પછી કોલેજ માંથી વેલે આવવું પડે મને.
ઓહ અચ્છા અચ્છા,
હમ્મ પેલા કળાવી લેહુ તો ખાલી એક જ પીરિયડ મિસ થહે
હા,
અને પેલાની કરાવી છે, બેજ પીરિયડમે હા તો એને મિસ નથી, કરવાનું આપડે વેલા કડાવી લઈશું કેમ કે લાઈન નથી રેતી ને
અરે તું ડે એમ એક કામ કર તું ડેપો આવી જાહેને તો મેં તને પાસ આપી દેવા તું જલ્દી આવી જાય, તો એમ
કેમાંક આપજે
મેં આવીને આપી જવા
અને પછી હજુ તૈયાર થવા જશે, કેવી વાત કરું તારું ઘર કેટલું દૂર.
અરે એ કંઈ દૂર નથી મારા માટે હવે દૂર નથી મેં રોજ નું છે, હવે
રે અમે તે દિવસ એલા મે મેજ, ટેન્શન માં તે ક છોકરી આવે કેમ કાઢી લે દૂર થી
મારા માટે હવે દૂર નથી મે રોજ જાઉં ને
પેરેજોને
ચાલ જોવું મારા થી આગળ લેટ થઈ જાય ને એટલે, એવું થશે ને તો તું મને કોલ કરજે મે આપી જવા,
તો એક દિવસ વેલા ઉઠવાવામાંમાં શું જાય,
હા એ
હું પાંચ વાગે ઉઠીને આવીશ મિનિટ તું
તમારે દસ વાગ્યા નું હું એ હોય,
જોઈ હા.
ઉઠી જા હા ઉઠી જા,
હા ઉઠી જશે એક દિવસમાં કંઈ નહીં થાય,
હા
એટલે નીકળી આવવા જોઈએ પાસે એટલે થોડીક શાંતિ
હમ તો પછી હું રોજ આવ્યા
હમ આવીશ મે
પૈ હા પાસ નું પૈસા વસૂલ કરવાનું
બિલકુલ
ડોલવેન નથી કરતા એ પ્રોફિટ કરાવતા છે
અરે પ પાછ ન તો છોડો એ તો બા મ ોલ્ ન્ર નને ટેનસ અંતું
કોલેજ ન બી પ્રોફિટ કરાવે છે પીસા આપી ને કોલેજ
પણ એ તો કેટી ન બી નથી ભરતી બા
ખબર છે મને મેંને કેટલું સમજાવું હવે
એજ તો
હવે અમે બોલવાનું છોડી દીધું ભ એને ફર્સ્ટ સેકન્ડ યરમાં કેટલું બોલું એ કર કર માને નહ તમે હુંકારું આવે એના અંદર ઘુસી નહી શકો
હ
એ દસ મિનિટ કઈ થઈ ગ આ લોકો ન પ્રોફિટ કેમ કરાવું પાછું કટ કરીને પાછું કરડું
હમ મેં કરવા આ વખત
હ બરાબર કર
હમ ચાલ
રૂક રુક મે કટ કરો
હમ